હલો મજામાં તમે કેમ છો.
અ શું હા
હલો
હા
તમે કેમ છો.
મજામાં તમે.
મેં પણ મજામાં છું આજનું ટોપિક છે અમારું પરિવાર અને સંબંધ સંબંધો વિશે.
હમ
ગુજરાતી સંસ્કૃતિમાં પરિવાર અને સંબંધો ફેમિલી એન્ડ રિલેશનશિપ એ માનવ જીવનના મુખ્ય પાયો છે. તે માત્ર લોહીના સંબંધો સુધી મર્યાદિત નથી પરંતુ પ્રેમ માન અને વિશ્વાસ થી બંધાયેલ એક વિશાળ સમૂહ છે. પરિવાર નો અર્થ ગુજરાતીમાં પરિવાર એટલે ફક્ત સગા સંબંધીઓને નહીં. પરંતુ આસપાસના લોકો મિત્રો. અને પાડોશીઓ કે જુઓ સુખ દુઃખમાં એકબીજાના પો પોતિકા પોતાના માટે. માનવ સમાજમાં સૌથી પ્રાથમિક એકમ છે. જ્યાં બાળક સામાજિક મૂલ્ય અને સંસ્કાર શીખે છે. શીખે છે આરોગ્ય શાંતિ. એક એક સ્વસ્થ અને શાંતિપૂર્ણ જીવન માટે પરિવારના સભ ભ્યો સાથે સારા સંબંધો જાળવી રાખવા ખૂબ જ જરૂરી છે. આદર અને સ્પષ્ટતા સંબંધોને મજબૂત રાખવા માટે દરેક સભ્યને માન આપવું પારદર્શિતા રાખવી. અને મુશ્કેલીઓમાં એકબીજાને પડકે ઉભા રહવો. અનિવાર્ય છે મુખ્ય સંબંધો ફેમિલી મેમ્બર્સ એન મમ્મી માતા અને પપ્પા પિતા ભાઈ અને બેન દાદા પિતા અને દાદી નાના નાની કાકા કાકી ફોઈ ફુવા મામા મામી માસા માસી અને વિગ જો તમે પરિવારના પરિવારના સંબંધો છે તે બ પરિવાર માંથી મળેલ મળ મળેલ ખુશિયા અને મળેલ જે સંસ્કાર છે તે ઉભા ઉભા્યું પ્રથમ પાઠશાળા બાળકના જીવનમાં પ્રથમ પાઠશાળા સંસ્કાર અને બોલવાનું પરિવારમાં થી જ શીખે છે. માનસિક પીઠ પરળ પહડની દુનિયામાં ગમે તેવા ટેન્શનમાં પરિવાર એક સુરક્ષા કવચ પૂરું પાડે છે આર્થિક અને સામાજિક સાત મુશ્કેલ સમયમાં આર્થિક મદદ અને સામાજિક પ્રતિષ્ઠા પરિવાર દ્વારા મળે છે. પરસ્પર વિશ્વાસ પરિવારના દરેક સભ્ય વચ્ચે અતૂટ વિશ્વાસ હોવા છતાં જરૂરી છે. સાચ છે ભોજન દિવસમાં ઓછામાં ઓછું એક વાર આખો પરિવાર માટે સાથે બેસીને જમને તો પ્રેમ વધે છે. એકબીજાની નાની મોટી ભૂલોને જ સાથે માફ કરવાની ભાવના જેમ વૃક્ષ તેના મૂળ વગર અધૂરો છે તેમ માણસ તેના પરીવાર વગર અધ અધ અધ અધુરુ છે દુનિયા માટે એક વ્યક્તિ હોય શકે દુનિયા માટે એક વ્યક્તિ હોય શકે છે પણ પરિવાર પરિવાર પરિવાર માટે આખી દુનિયા છો પરિવાર પરિવા પરિવાર એક એવું છે કે સુખ દુઃખમાં સાથ સુખ દુઃખમાં સાથ ને નરાશામાં એ લોકો સાથ આપે તે પરિવાર નો પ્રેમ છે પરીવાર એક એ માત્ર એ ઘરમાં સાથે રહેતા લોકો ન સમૂહ નથી પરંતુ પ્રેમ લાગણી અને સંસ્કાર નું પવિત્ર ઝરડો છે માણસ ગમે તેટલો સફળ થાય પણ દિવસના અંતે તેને જ શાંતિ પોતાના પરિવાર પાસે મળે છે તે દુનિયાના કોઈ ખૂણે મળતી નથી જેમ વૃક્ષ તેના મૂળ વગર જીવી શકતો નથી તેમ માણસ તેના પરિવાર વગર અધૂરું છે સંસ્ન સંસ્કારની પાઠશાળા બાળકને જીવનમાં પાઠ વડીલોને માનવ આપવું સાચું ખોટું પારખવાનું પોતાના પરિવારમાંથી જ શીખે છે સાચું સુરક્ષા કવચ બહારથી દુનિયામાં ગમે તેવી મુશ્કેલી આવી પરિવાર હંમેશા આપણી ઢાલ બનીને ઉભી રહી છે સુખ દુખ ના ભાગીદાર ભી દુનિયામાં લોકો કદાચ સફળતા જોઈ નજીક આવે પણ પરિવાર આપણી નિષ્ફળતામાં પણ હિંમત આપે છે આજના આધુનિક યુગમાં સંયુક્ત પરિવાર જોઈન્ટ ફેમિલી તૂટી રહ્યા છે અને વિક પરિવાર વધી રહ્યા છે પરંતુ પરિવાર ગમે ગમે તેવું હોય વચ્ચે પરસ્પર પ્રેમ આદર હોવો ખૂબ જરૂરી હોય છે સાથે બેસીને જમવું તહેવારોને ઉજવું મોબાઈલ છોડીને એકબીજાની સાથે વાત કરવી કિંમત જળવાઈ રહી છે દુનિયા માટે તમે માત્ર એક વ્યક્તિ હોઈ શકો છો પણ તમારા પરિવાર માટે તમે આખી દુનિયા છો તમ આ લખાણ સ્કૂલ પ્રોજેક્ટ માટે નિબંધ લેખન માટે ભાષણ આ બધુ તમારા પરિવારને વિશે લેવામાં આવ્યું છે સુંદર વિચાર સુંદર સુંદર સંસ્કાર ને બધા લાગણીઓથી પ્રેમ જે પરિવાર આપી પરિવાર આપી શકે છે એ બધા લોકો આપી નથી શકતા એટલે પરિવાર માં જ સુખ છે અને પરિવાર પરિવારથી જ બધું કોઈ છે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
ત તમે કઈ બોલવા માંગો છો. હેલો. હલો. હલો. હેલો.
હેલો.
તમે કઈ બોલવા માંગો છો.
હા.
બોલો.
પરિવાર અને સંબંધ માનવ જીવનનો સૌથી મહત્વપૂર્ણ. ભાગ છે માણસ જન્મે છે. ત્યારે સૌ પ્રથમ તેને પરિવારનુ પ્રેમ સભા સંભાળ અને માર્ગદર્શન મળે છે પરિવાર માત્ર લોહીના સંબંધો જ નહીં પરંતુ પ્રેમ, વિશ્વાસ અને લાગણીઓથી પણ બંધાયેલો હોય છે પરિવાર વ્યક્તિના વ્યક્તિ ના વિકાસમાં વ મહત્વની ભૂમિકા ભજવે છે પરિવારમાં માતા, પિતા, ભાઈ બહેન, દાદા, દાદી અને અન્ય સંભણો સભ્યો નો સમાવેશ થાય છે દરેક સભ્યોનુ. પોતાનું મહત્વ હોય છે માતા બાળકને પ્રેમ અને મમતા આપે છે જ્યારે પીત પિતા જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપે છે ભાઈ બહેન સાથેના સંબંધો જીવનને આદમમય બનાવે છે દાદા-દાદી પોતાના અનુભવથી નવી પેઢીનુ જીવનના મૂલ્યો શીખવો છે. સંબંધો નું મૂળ તત્વ વિશ્વાસ છે જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં સંબંધો મજબૂત રહે છે. સંબંધોમાં વિશ્વાસની ખોટ અને ગેર સમજો અને મતભેદો ઉઊભા થાય છે. તેથી દરેક સંબંધમાં પાદરશથિત અને સચ્ચાઈ જરૂરી છે એકબીજાના લાંગડીઓનું સમાન કરાવવા કરવાથી સંબંધો લાંબા સમય સુધી ટકી રહે છે આધુનિક યુમાં લોકો પોતાના કામકાજ અને વ્ય જીવનને કારણમાં તે ઓછો સમય કાઢી શકે છે પ્રમાણે. ઘણા સંબંધોમાં અંતર આવવા લાગે છે પરંતુ. પરિવાર સાથે થોડો જ સમય વિતાવાથી વિતાવાથી સંબંધો વધુ ગાડ બંધે છે સાથે ભોજન કરવું વાતચીત કરવી અને સુખ દુઃખ વચ વેચવાથી પરિવાર સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. પરિવાર મુશ્કેલ સમય સાથે મોટો આધાર બને છે જ્યારે વ્યક્તિઓ કોઈ સમસ્યા કે નિષ્ફળ નિષ્ફળતાનો સમય. છે ત્યારે પરિવાર તેને હિંમત અને આત્મવિશ્વાસ આપે છે પરિવાર સભ્યનો સાત વ્યક્તિને દરેક પડકાર. સામે લડવાની શક્તિ આપે છે તેથી કહેવાય છે કે પરિવાર જીવનનું પરિવાર જીવનનું સૌથી મોટું બડ છે. સંબંધો જાળવી રાખવા માટે ક્ષમા અને સમજણ ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિથી ભૂલો થાય છે. પરંતુ એકબીજા નુ માફ કરીને આગળ વધવું એ સારા સંબંધોની નિશાઈ છે. ગુસ્સો અને અહંકાર સંબંધોને નબળા બનાવે છે. જ્યારે પ્રેમ અને સહ સહનશીલતા તેને મજબૂત બનાવે છે. આજના સમયમાં શોશય સોશિયલ મિ સોશિયલ મીડિયા મે અને ટેકનોલોજી જે લોકો વચ્ચે નો સંપર્ક સરળ બનાવ્યો છે, પરંતુ ઘણી વાર તે નજીકના સંબંધોમાં અંતર પણ લાવે છે. તે થી ટેકનોલોજી ઉપયોગ કરતા કરતા પરિવાર સાથે રૂબરૂ સમય પસાર કરવો. કરવો. પસાર કરવો. એટલો જ જરૂરી છે. સાચી ખુશી પરિવાર સાથે પ્રેમ સંબંધો જ મળે છે. અં તમાં કહી શકાય કે પરિવાર અને સંબંધો જીવનની અમૂલ્ય સંપત્તિ છે. પઈસા, સંપત્તિ અને સફળતા જીવનમાં મહ ત્વ છે, પરંતુ પરિવારના પ્રેમ અને સંબંધોની સરખામળી કોઈ વસ્તુ સાથે થઈ શકતી નથી. જે વ્યક્તિ પોતાના પરિવાર અને સંબંધોને સાચવે છે. તે જીવનમાં સાચા અર્થમાં સુખી અને સમૃદ્ધ બને છે. પરિવાર અને સંબંધો જીવનને અર્થ, આનંદ અને સુરક ક્ષા આપે છે, તેથી આપડે તેમને પ્રેમ આદર અને સમરજડતી જાળવવા જોઈએ. જોઈએ. પરિવાર અને સંબંધ માનવ જીવન નુ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. હ, પરિવાર વ્યક્તિ ના વ્યક્તિત્વ ના વિશ્વાસ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
તો તમારે તમારી સાથે વાત કરીને મ મને બધુ સારું લાયગુ.
મને પન.